હા બોલો બોલો
તો આજે તો હું છે ને પુસ્તકાલય જવાનો છું.
હમ.
અને સારા સારા પુસ્તકો હ વાંચવાનો છું.
તમે લઇબ્રેરીમાં જતા હશો ને પુસ્તકો લેવા માટે
હા.
તમને પુસ્તકો વાંચવાનો શોખ છે.
હા.
તો સારું કેહેવાય કેમ કે અત્યારે કોઈને પુસ્તકો વાંચવાનો શોખ હોતો નથી. અને ફ્રી થાય ત્યારે મોબાઈલ જોવાનો વધારે શોખ હોય છે.
હા પણ એમાંય પણ સારું જ છે. કારણ કે મોબાઈલ માં પણ ઘણી એવી એપ્લિકેશનો છે વિડીયો છે કેમ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ પણ જયારે આપણે બુક્સ લઈને બેઠા હોઈએ છીએ ત્યારે કન્ટિન્યુ છેન હમગજ એ મજાલે છે. આપડે કન્ટિન્યુ એક ભાગ વાંચી રહ્યા છીએ માથી શીખી રહખ્યાએ છીએ. અને હા બુક્સ છે ઈ કોક ને બર્થ ડેમાં કે ગિફ્ટ પણ કરી શકાય.
અત્યારે જો સમય એવો છે. કે બર્થ ડે હોય એમાં ગિફ્ટ મા મોટા ભાગે કોઈ હવે પુસ્તકો આપતા નથી. કારણ કે હવે પુસ્તકો વાંચવાનો કોઈને શોખ નથી. ના સો એ વીસ ટકા એવા વ્યક્તિઓ નીકળતા હોય છે. કે જેને પુસ્તકો વાંચવાનું ગમે છે. ઈ લોકોની વાત જુદી છે બાકી અત્યારની જનરેશનમાં તો મોટા ભાગે તમે એમ કયો કે પુસ્તક વાંચવું છે કોઈ એવું ધાર્મિક હોય કે કઈ તો એમ કે ના મોબાઈલમાં આવે છે ને શું અમે એમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવું અને મોબાઈલમાં જોઈ લેશુ અમારે પુસ્તક લેવું નથી. એ પુસ્તકો મારે સાચવું પાછું લાઈબ્રેરીમાં જમા કરાવું કે ના કરતા તો મોબાઈલમાં જે આવે એ ડાઉનલોડ કરી અને દરરોજ જયારે ફ્રી થાય. ત્યારે એપ્લિકેશન ખોલી અને એમાં વાંચી લઈએ છીએ. એટલે હવે પુસ્તકો વાંચવાનો તો રસ અત્યારના જનરેશનમાં તો છે જ ને ઓછો અને જે પેલા હતા શિક્ષકો આપડા કે જે નિવૃત્ત થઈ ગયા. એ લોકો બધા છે ને પુસ્તકો ના બહુ શોખીન હતા. એઈ જયારે તમે ફ્રી દેખો ત્યારે તમારે જોવ કે કઈક ને કઈક વાંચતા જોય અને પ્રવૃત્તિ એમાંથી કરતા જ હોય છે. એને સુોખ જેટલો હતો પેલા, ત્યારે એટલો બધો મોબાઈલ નો ઉપયોગ પણ નો થતો એટલે એ લોકોને એનો વધારે શોખ હતો.
પણ પુસ્તક વાંચવું ખૂબ જરૂરી છે. કારણ કે આગામી પેઢીમાં પણ બાળકોને પુસ્તક તો જોશે જ, ભલે સાથે લેપટોપ, મોબાઈલ હોય, કોમ્પ્યુટર હોય, બધું હોય પણ પુસ્તક તો ફરજયાત જોશે જ એને અને પુસ્તકમાં એ નોટ પણ લખી શકે છે કે, આ વસ્તુ આમ કઈ રીતે આમ કઈ ગમે ત્યારે પાવર ના હોય ત્યાર પણ એ પુસ્તક કામ આવી શકે છે.
એ વાત તો મારી બિલકુલ સાચી છે. અને ઘરના વડીલો જો પુસ્તક લઈ અને હોલમાં વાંચતા દેખશે બાળકો તો બાળકને પણ એમ થશે કે મારા દાદા પુસ્તક વાંચે છે તો કઈક એમાં હશે તો જ વાંચતા હશે ને? વડીલો ને જોઈને બાળકો પણ એમાંથી શીખે. કે આપડે પણ પુસ્તક વાંચવું જોઈએ મોટા થાય ત્યારે.
હા એવું જ છે ને, રામાયણ છે, મહાભારત છે. જે ગ્રંથો લખાયેલા છે બધા એની પૂજા પણ પુસ્તક તરીકે જ કરવામાં આવે છે. પુસ્તક ના સંદર્ભમાં પૂજા થાય છે. આપડે કેમ લેપ તોપની પૂજા નથી કરતા. એઈ સમયે એ સપ્તાહ હોય, ભાગવત સપ્તાહ હોય પુરાણું હોય. જયારે પણ આવા પ્રસંગો થતા હોય છે, ત્યારે પુસ્તકોની જ પૂજા કરીએ છીએ આપણે લેપટોપ મોબાઈલથી એની પૂજા નથી કરતા આટલે જ પુસ્તકોનું મહત્વ વધારે રહ્યું છે.
હ એ તમારી વાત બિલકુલ સાચી છે. અત્યારે તો દીકરીઓની જે વિદાય કરવામાં આવે એના લગ્ન હોય, ત્યારે જે કન્યાદાન ક ને કન્યાદાન આપે છે. એમાં પણ હવે છે ને, ભાગવદ્ ગીતા કે રામાયણ ના પુસ્તકો આપે છે કે દીકરી અને જમાય કે તમે આ પુસ્તક વાંચો આમાં જે જીવનમાં જે કથા બની છે. એક થા જો તમે એકાદ બે પોઈન્ટ દરરોજ વાંચો અને એ જ આપણા જીવનમાં ઉત એટલે આપણું લગ્ન જીવન સુખીમય રહે. તે માટે હવે બધા વડીલો કન્યાદાનમાં પણ ભાગવદ ગીતા કે રામાયણ આપવા મંડ્યા છે.
હા વાત સાચી છે. અમે બહુ વાંચેલા છ પુસ્તકો કેમ કે જવાહ જવાહરલાલ નેહરુ ના પુસ્તકો છે. જ આ ઝવેરચંદ મેઘાણી ના પુસ્તકો છે. કાવ્ય બધા બધા મસ્ત લખ્યા છેએ
તો આપડે પણ જયારે ભણતા ત્યારે, ગુજરાતીમાં કાવ્યો આવતા. ઝવેરચંદ મેઘાણીના પાઠો આવતા. એટલે આપને એમ થતું કે ઓહો આ બધું આમને લખેલું હશે. ક્યારે એટલે હવે આપને એઈ ખબર જ છે કે આ બધા સાહિત્યકારો બધા મોટા મોટા બની ગયા છે.
નવલકારો, સાહિત્યકારો, કવિઓ કે જે આપને બધું ઘણું બધું આપણી ભાષામાં. કઈ ગયા છે કે, જે બધી અલગ અલગ ભાષા છે. બરાબર ને.
હા.
તો તમને કઈ ભાષા વધારે ગમે છે? ગુજરાતીમાં તળબદી ભાષામાં જે લેખ લખેલા હોય છે, એ ગમે છે કે? રેગ્યુલર ગુજરાતી ભાષા.
મને તો મારી રેગ્યુલર ગુજરાતી ભાષા જ ગમે છે.
હા, અત્યારે પણ અત્યારે તમે એ થોડ બધી ભાષાનો અર્થ ના સમજી શકો. એટલે તમને ઈ ગુજરાતી રેગ્યુલર ભાષા ગમે છે. પણ જો આ તમે છે ને, તળદપી ભાષાનો અર્થ સમજી શકતા હો. તો તમને તળબદી ભાષામાં જે પણ હકીયો કવિ, કવિતા જે પણ લખ્યું હોય છે. તે તમે ચોક્કસપણે સમજી શકે.
એ તમારું સાચું છે. હવે અત્યારે ક્રેજ જે છે ને, વધારે અંગ્રેજીમાં આવી ગયો છે. છોકરાઓને સ્કૂલે બેસાડવા તો એમ છે કે, મીડિયમ ઇંગ્લિશ બેસાડવા છે. ગુજરાતીમાં બેસાડવા નથી. પણ લોકો એ નથી સમજતા, કે એ મિડિયમ ઇંગલિશમાં બેસાડવા કરતા. આપણું બાળક ગુજરાતીમાં બેસે, એ વધારે સારું. છોકરાઓને.
વાત સાચી છે તમારી. તમે કોઈ પણ રિલીજયનમાં હોય, તમારી પ્રાદેશિક ભાષા. તો તમારા ઘરની ભાષા જે પણ હોય. કે તમે બાળકને હોમવર્ક પૂરું કરાવી શકો? તો તે જ ભાષામાં બેસાડવા જોઈએ, જેમ કે કે અહીંયા ગુજરાત માં આપણે ગુજરાતી ભાષા છે, તો આપણે ગુજરાતીમાં જ બાળકોને બેસાડવા જોઈએ, ઘરે કોઈ પણ વ્યક્તિ ઇંગ્લિશ સમજી ના શકતું હોય.
કારણ કે સ્કૂલમાંથી જે પણ પ્રોજેક્ટ કે હોમવર્ક આવે છે એનું. તે બધું ઈંગ્લિશમાં બધું લેખિતમાં આવે છે, અને ઘરે કોઈને પણ ધ્યાન રહેતું નથી.
જેથી કરીને શાળાએથી જે પણ વર્ક આપવામાં આવે છે તે. ઘરના લોકો સમજી શકે, અને બાળકને પણ અ ખબર પડે કે, મારે આ કરવાનું છે. સમજાવી શકે, ઘરેથી એવી જ સ્કૂલમાં બાળકનું એડમિશન લેવાય, અને નાના જ્યારે એક થી પાંચ ધોરણના બાળકોને સ્કૂલ. છે ને, ઘરની બાજુમાં હોય, એવી જ પસંદ કરાય, કારણ કે જ્યારે બાળકો નાના હોય છે.
ત્યારે હ, ગમે ત્યારે બીમાર પડે કે. અચાનક ઘરે કઈ કામ હોય, અને તેડવા જવાનું હોય. મોસમ જો વરસાદને એવું હોય. તો આપડે દૂર હોય, તો વધારે ચિંતા રહે છે. આ જો અ ટ્રાન્સપોટેશ નો ખર્ચય બચે છે અને નજીક મા આપ તે તેડીયાવી પણ છી લગી છે.
એ તમારી વાત બિલકુલ સાચી છે. અમે પણ એટલે જ કહીએ છીએ કે બાળકોને ગુજરાતી મીડિયમમાં રાખો. કારણ કે ઈંગ્લિશ મીડિયમમાં બાળકો હોય અને ઘરે મમ્મી ને કાઈ ના આવડતું હોય તો તેનું લેસન કરાવવામાં તેના માટે બીજા વ્યક્તિઓ રાખવા પડે છે. ઈ લોકોને ફીસ આપીએ અને તમને એને હોમવર્ક કરાવો છો. તો એવો શું કમ વેસ્ટ કરવો જોઈ છે ટાઈમ ને પૈસા ને બધું. તમે ગુજરાતી માં ભણાવો તમારું બાળક તોય પણ આગળ વધશે જો એ બાળક હોશિયાર હશે તો. બાકી તમે એને મીડિયમ ઇંગ્લિશમાં ગમે તેમાં બેસાડો અને જો બાળક મજ ના હોય કાય તો એટલો પૈસો પણ ખરચવો નકામો વ્ય વ્યસ્ત છે.
હા રી વાત કઈ છે.
જયારે પણ બાળક જે ભાષામાં સમજી શકે આપણી ઘરની ભાષા ગુજરાત કોઇએ આપડે નાને થી ઉછેર કર્યો હોય ત્યારે આ બધું બોલાવી સ બોલાવી છીએ. તો આગળનું ધોરણ પણ ગુજરાતીમાં જ રાખવું જોઈએ જો તમારું બાળકને બહારની કોઈ પણ જાતની પ્રે ક્ટિસ કરાવો છો ઇંગ્લિશ ઘરે એની સામે બોલો છો અને બાળક સમજી શકે છે તો જ છે ને આપડે ઈંગ્લિશ મીડિયમમાં બેસાડવું જોઈએ. અને હા અ ત્યારે ગુજરાત મીડિયમ ની સ્કૂલની ફીસ પણ ઓછી વત્તી જાજીએ છે એવું છે. કારણ કે સરકારશ્રી કોઈ પણ જાતનું આમાં ઇન્ટરફિયર કરતા અત્યારે કારણ કે અત્યારની સ્કૂલની ફી અત્યારે એક લાખ સુધી પહોંચી ગઈ છે. હા બીજા ત્રીજા ધ્રોણ ધોરણ માં જ. તો આ ફી વધારે જ કેહેવાય.
હમ હું તમારું સાચું છીએ. મીડિયમ લોકો ઇંગ્લિશ મીડિયમમાં જાતા જ નથી કારણ કે એને ફીસ ભર બી પોસાાય નહીં એનો ખર્ચો ઉઠાડવોનો પોસાય ગુજરાતી મીડિયમમાં ભણવાથી એનો ખર્ચ ચો અને ફી પણ ભરી શકે છે જે લોક કો પાસે પૈસા છે તે લોકો ઇંગ્લિશ મીડિયમમાં બેસાડે છે. તેને પોસાય છે એક એક લાખ રૂપિયા ફીસ ભરવી. ટ્યુશન ના વીસ વીસ હજાર ભરવા. અને એના પ્રોજેક્ટ હોય એનો ખર્ચો એ બધું પૈસા હોય તેને પોસાય બાકી હાથ મહેનત મજૂરી કરતા વ્યક્તિને એની ફી કે ટ્યુશન એના ક્લાસ કોઈ પણ વસ્તુ પોસાતી નથી એટલે તે લોકો તો એના બાળકોને ગુજરાતી મીડિયમ માં જ બેસાડે છે.
ઓકે.